હાલો હ હા હલો ભાઈ
હું કરે ભાઈ
કઈ નહી હમણાં તો આરામ કરું છું ઘરે જ
બરાબર કેમ છે બધા ઘરે
બધા સારા તમારે ઘરે
મારા ઘર પણ બધાં સારા કેમ છે બધું ઘરે કેવું ચાલતું છે
હારું જ છે બધુ
હું કેયે બધા મારે ઘરે ભી બધું સારું જ છે હું કેય બધા છોકરા હું કેય તમારા ઘરના
કઈ નહી છોકરા તો સ્કૂલે જાય ને એવું ચાલ્યા કરે છે ભણવા માટે જાય છે
અમર પણ એવુ ચલિયા કરતું છે એક દસ આમામાં છે અને એક નવમામાં છે હ અમારે તે લોકો ના માટે ટુશન વધવાનું છે ટુશન કેથી લઈ ગય ન સારું ટુશન ભણાવ્યુંવું
ટુસન તો બહુ વડે લઈ પણ અ મહિનાના પાંચસો કે એવા લગભગ પૈસા લેતા છે
હા હા કઈ જગ્યા જીવવા મતલબસે
વાક્ષીપા છેમ ને વાક્ષીપા બહ ભ લેતુ શે
હમ્મ પણ શિક્ષા સારી એ મળવી જોઈએ એમ ભણતર સારું હોવું જોઈએ પછી છોકરાને ભણતર સારું નહી હોય તો પછી આગળ ભવિષ્યમાં શું કરશે એમ
હા કે મારી વાત બરોબર છે એટલેવ વાક્ષીપ બધું સારું જ ભણાય્યું છે
હા તો ટુશન વાળું તમારો છોકરો જતો હશે ને ટ્યુશન માં કઈ જગ્યા જોવું જાય વક્ષીપામાં કઈ બાજુ છે પક્ષીવ બેંક બાજુ
હા
અમારે આયા પણ છોકરીને છોકરો છે તે લોકોને મુકવાના છે
હ હા મૂકવું જ પડે તેમાં તેથી થોડુંક વધારે પેલું યાદ ને એવું બધું રહી છે
હમ્મ એટલે જેમ બને તો મૂકવા પડે પછી એક્ઝામ જયારે એ લોકો ની આવે ને ત્યારે એ લોકોને તકલીફ નહી પડે એમ
હમ્મ છોકરા લોકો ભી બબ કાળજી લઈ તો વાંધો નહી આવે
હમ્મ બીજું શું અમારે અહં પેલી સ્કૂલ છે પણ એમ સરકારી સ્કૂલ પણ તેમાં બધું સ્કૂલ બો ક્યાલ ન એટલે જૂની થઈ ગયલી એમ તૂટવાનું તૂટવાની એવી હ હાલત થઈ ગયેલી તેવુંમાં બધું તેવામાં બધું ભણ આવ્યા કરે એમ તો હવે ચોમાવા આવવાનું છે તો ત્યાં છકરાને સ્કૂલ માં ની મોકલાય એવું એમ કઈ થયમે પડ્યું સ્કૂલમા તૂટીમુટી જાય તો છોકરાને કઈ પણ થઈ શકે એટલે ત્યાં મુ કઈ ન એમ સ્કૂલ મેમ
હા
એટલે ત્યાં એમ તો સારું પડે ભણતર તો સારું છે પણ ત્યાં તકલીફ બહ પડે સ્કૂલમાં જવાનીને બું એટલે ભણતર ભણાવવામાં તો બદ દુ હારું છે ત પણ હવે સ્કૂલ તૂટી મોટી પડે તો છોકરાઓને કઈ થાય શકે.
બરાબર તો બીજે કયા સ્કૂલમાં મકવાના છે તમે
કીધું કે વાક્ષીપત સારું પડશે એમ તો
હા વાક્ષીભા એકદમ સારું. ત કોમ્પ્યુટર ક્લાસ ને બધું જ અચ્છા
કોમ્પ્યુટર ક્લાસ કહી જગ્યા છે.
વાક્ષીપ સ્કુલમન છે.
હમ બીજું શું ફોન પર હા. ભણતર સારું હોય ને તો આગળ એ લોકોને નોકરી મળવાની સંભાવના સારી હોય એમ દસ પાસ કરીને પ ભણતર સારું. અાડી એને બાર પાસ કરે તો એ લોકોને સારી નોકરી મળી શકે એમ.
હા એવું જો આપણેે કાળજી રાખવી પડે.
હમ એટલે ટુશન તો મોકલલા જ પડે ને આપડ એક્ઝામ નજીક છે. એટલે તમારા ગામમાં હશે ને. સ્કૂલ હશે ને તમારે.
સ્કૂલ તો છે જ અમારે અહીં સર પણ હ સરકારી છે.
હ બરાબર કેવી સ્કૂલ ત્યા
પણ એક સ આઠ ધોરણ છે.
ભ ભણતર કેવું કનું બધું સારું થશે ને.
ભણતર તો સારું જ છે એમ તો
હમ એ સારું ભણતર સારું હોય ને. તેટલું સારું કેમ કે પછી આગળી જતા છોકરાને કઈ તો ફ્લિક મિસ આવવું જોઈએ.
હા પેલા સીટ સારું ભણતર હોય તો પછી બહુ સારું પડે.
આગાળ એ લોકો પણ કઈ ઉપર નામ સારું બનાવે એમ.
હા તેવું જ
હમ એટલે તેને સારું જ તમને મે ફોન કરલો પણ હવે સ્કૂલમાં તો વક્ષિપ જ હવે સારું પડશે ને મૂકવું તો ત
હા વાક્ષીપ એકદમ સારું
ત્યાં કેટલા સુધી ધોરણ છે
હા એક થી એક થી બાર છે નવ થી બાર ને એક થી ને એવું એક થી એક થી આઠ નેવું પણ છે
હા બરાબર તો ત્યાં એક તો નાની જ છે છોકરી એક આઠમામાં છે ને એક દસમામાં છે છોકરો
બરાબર વાંધો ને તો ત્યા એકદમ સારું જ છે ભણ
હમણાં તો એડમિશન થશે કે પણ સ્કૂલ ચાલુ હશે પણ એક્ઝામ ભરવા આવવાનો છે નજીક એડમિશન કદાચ થઈ જશે કે
હ તો જાય તો જ ખબર પડે હમણાં તો
હમ થઈ જાતે તો સારું પડતે એડમિશનમાં
લગભગ તો થઇ જાય તો સારું પણ હવે તમને જાય તો જ ખબર પડે
કેથી કોઈ તમને એ ઓળખતા હશેને સ્કૂલમાં તો કોઈ એમ એડમિશન કરાવવા માટે કંઈક
એ તમે જાય તો જ ખબર પડે હવે મને પણ બહું આઈડિયા નથી
હમ બરાબર હમણાં તો ચાલે જાય તો પણ હમણાં તો એક ગરમીની સિઝન બો તડકો લાગે હે છોકરાઓ તાપમાં બીમાર પડી અમુક જાય હમણાં તો
હા થવું જવા દો
હમ ગરમી બોકે નહી એટલેતા પણ છોકરાઓને પણ હ તો આ ગાડી લેવા માટે મુકવા આવતી હશે ને પણ ત્યાંથી
હિ ઇક્કો ની વ્હીલ બાંધલી ગાડી હોય તેમાં જાય તો સારું મહિને ના હજાર કે નવસો રૂપિયા લે છે
હા પણ હા તેમાં સારું પડે ને
હા સારું જ પડે ને તેમાં પણ ઘરે આવીને મૂકી જાય તે સારું જ પડે
હા સારું પડેને ખાવા પીવાનું કઈ ત્યાં મળી રહી કે નહી એમ છોકરાઓ માટે
નાસ્તો મળે બસ
હા અને એમ કે ત્યાં હોસ્ટેલ છે કે નહી એ તો હ એમ કે હોસ્ટેલ હોસ્ટેલ છે કે કેમ કે શું છોકરાઓ શું એ બાજુ સ્કૂલમાં ભણતર સારું નહી હોય કેમકે પછી એ લોકો રમવામાં બધું એમ સ્કૂલ ની જાય લેશન ફેશન ની કરે તેને કરતા હોસ્ટેલમાં હોય તો સારું એમ ભણતર એ લોકો થાય
હા તેવું જ હવે તો
હમ પણ- કે તમારે જામમાં કઈ હોસ્ટેલ હશે ને સારીમાં સારી
જનમાં તો મારે તો નથી કેમ હોસ્ટેલમાં નથી મૂક્યા કોઈએ
હા હા અહિયાં ધરમપુરમાં હોસ્ટેલ છે પણ ત્યાં કેવુંક તે તમને ખબર કે
એંતુ મને બહુ આઈડિયા નથી
હ નની ધરમપુરમાં શું મે ત્યાં ઘણી વાર છોકરાઓને જોયા હોસ્ટેલમાં બધા છોકરા સારા મતલબમાં ત્યાં સારું હશે ભણતર એવું મને લાગતું છે કો કોઈને પૂછી જવા પડે ત્યાં
હા ત્યાં હોસ્ટેલમાં જઈને પૂછી જોઈએ તો સારું પડે
હા ત્યાં સુ સ્કૂલમાં સ્કૂલમાં કરતા હોસ્ટેલમાં હોય ને તો ત્યાં સારું પડે એમ
હા
હમ્મ એથી હવે મળતું હોય તો હોસ્ટેલમાં મુકાય એમ છોકરાને ખાવા પીવાનું તો કોઈને પૂછી જું આપણે હોસ્ટેલમાં તો ખાવા પીવાનું તો બધું સારું જ હશે રે ત્યાં તો શું નબુરું તો આપાના
કોઈ જને કોઈ જગ્યા સારું પણ હોઈ શકે તો હવે પૂછી જોઈએ તો જાય જોઈ તો જ ખબર પડીયે
હ ત્યાં જઈ જવું આપડે ત્યાં આપડે બધા છોકરાઓ હોય. ને ત્યાં પૂછી જવા આપડે કોઈને વોચમેન વચમેન કોઈ હોય ને હોસ્ટેલમાં પૂછી જવું આપડે કોઈ ને
હા છ છોકરા લોકોને પૂછી જોયે તો સારું પડે તાના
હમ્મ કેમ કે તે લોકોને ઘણા વર્ષ રહ્યા હોય તે લોકોને ખબર હોય કે ત્યાં કેવું ને કેવું ખાવાનું એમ
હમ્મ તે જોજો હવે
હમ્મ એટલે પૂછી જય તો એટલું સારું પડે મતલબ
હમ્મ
હોયે તો માને ચાનમ કોઈ તમારી મારે જામ જાણમાં કોઈ જા જાણમાં ઓળખતું હોય તમારે તો કોઈ કહેજો ની
અને કેવા તમને
હમ્મ કોઈ તમારા આજુબાજુમાં હશે હશે ને કોઈ છોકરા મો તમારા આજુબાજુમાં હશે ને કોઈ છોકરાને હોસ્ટેલમાં મુકેલો હોય તેવુ
નથી અમારા આજુબાજુમાં કોઈ નથી હું અમારા આજુબાજુ જેમાંથી
હમ્મ ની એવું કોઈ હોય શકે તો સારું પડતે
હા હાલ તો કોઈને જાણ કરીને તમને જણાવી જોવા ખબર પડે તો મને કઈ
હા એમ પૂછી જોજેને કે તમારે આજુબબાજુમાં હોય તો
હા કઈ નઈ પુસી જોવા ચાલો ની
હા સારું ચાલો ની તમે મને પૂછીને કેજો હ ને
હ કઈ નહી કહેવા
હા સારું